હા
હલો. હલો, હા અવાજ આવે છે અવાજ આવે છે.
હા આવે છે હા આવે છે.
તો નમસ્કાર આજે છે ને આપડે, જે દૈનિક જીવનમાં જે ફૂલ અને ઝાડનો કેવી રીતે મદદગાર છે ને એના વિષ પર ચર્ચા કરીશું.
હા આ વિષય ઘણો સરસ છે ફૂલ અને અ જાણ બંને કુદરતની અમૂલ્ય ભેટ છે આપણા માટે.
હા. અને સૌથી પહેલા આપડે ઝાળના વિશે જો વાત કરીએ તો શું ખબર તમને?
જોઓ ઝાડ વિના જ પૃથ્વીનું જીવન કલ્પનું મુશ્કેલ ઉકેલ છે.
હા ઝાડ હવાને શુદ્ધ બનાવવામાં ઘણી મદદ કરે છે.
બિલકુલ અને તે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપે છે.
હમ અને ઓક્સિજન વગર તો માણસ અને પ્રાણજીવ જીવી જ ના શકે.
બિલકુલ અને એટલે તો દરેક ઝાડ નું પોતાનું મહત્વ હોય છે.
હા ઝાડ ગરમી ઓછી કરવામાં પણ આપણને ખુબ જ મદદ કરે.
જ્યાં જ્યાં વધુ ઝાડ હોય તો ત્યાં વાતાવરણ પણ ઠંડુ લાગે છે.
હા અને ઉનાળામાં જળની છાયા ઘણી એમ રાહત પણ આપે છે આપણને.
બિલકુલ અને મુસાફર હોય કે મજૂર તને એમ કેવાય ને કે છાયા ઉપયોગી બને છે ઝાડ.
હમ અને ઘણા પક્ષીઓ ઝાડ પર પોતાના ઘર પણ બનાવે છે.
બિલકુલ અને તેઓ તો ઈંડા મૂકે છે અને બચ્ચાને મોટા પણ કરે છે એ ઝાડ
હા અને ઝાડ છે ને ઘણા જીવોનું ઘર પણ છે.
બિલકુલ ખિસ્કોલી પછી વાંદરા. પછી પતંગિયા અને ઘણા ઘણા જી નું ઘર છે.
હમ અને વરસાદમાં ઝાડ જમીનને ધોવા આમ જવાથી બચાવે છે.
બિલકુલ અને તેની ઝાડ જમીનને મજબૂત બનાવે છે.
હમ્મ અને આથી કેવું કે માટીનું ધોવાણ પણ ઓછું થાય ને.
બિલકુલ ખેતી માટે પણ આ ઘણું જરૂરી છે.
હા અને ઘણા ફળ તો છે ને ઝાડ પર જ મળે છે આપણને.
હા જેમ કે કેરી જામફળ ચીકુ સીતાફળ અને લીંબુ.
હ અને આ ફળ છે ને સ્વાસ્થ્ય માટે પણ બહુ સારા આપડા.
હા તેમાં વિટામિન અને પોષક તત્વ હોય છે.
અ અને કેટલાક ઝાડ તો છે ને ઔષધિ તરીકે પણ આપણે ઉપયોગી કરીએ છે.
બિલકુલ આપડે લઈ લે એ ઉદાારણ તરીકે કે લીમડો તેનું સરસ ઉદાહરણ છે.
હા અને લીમડા ના પાન છે. છાળ છે અને દાળ ઘણી રીતે ઉપયોગી બને છે.
હા તેમાંથી તુલસી, પણ હવે એક મહત્વપૂર્ણ વનસ્પતિ છે.
હમ્મ તુલસી નું મહત્વ ઘણા ઘરોમાં જોવા મળે જ છે ને.
અને ઘણી જગ્યાએ તો તેના પર આમ ઉપયોગ બી થાય છે.
હા અને ફૂલ વિશે વાત કરીએ તો.
હા જુઓ ફૂલ તો કુદરત ની સુંદરતા વધારે છે.
હા રંગબેરંગી ફૂલ છે ને જોઈએ ને તો મન આમ પ્રસન્ન થઈ જાય છે.
બિલકુલ અને બગીચામાં ફૂલ ખીલે, તે જગ્યા પણ સુંદર લાગે છે.
હા અને ઘણા ફૂલ તો કેવું કે, સુગંધ પણ આપે છે.
બિલકુલ, અને સુગંધિત તો વાતાવરણ તાજું લાગે છે.
હા, અને ફૂલનો ઉપયોગ પૂજામાં પણ થાય છે ને.
એ જેમ કે માળા બનાવવામાં, પણ આમ ફૂલો વપરાશ થાય છે.
હમ્મ, ઘણા તહેવારોમાં ફૂલથી સજાવટ થાય છે.
બિલકુલ, લગ્ન, ઉત્સવ અને આમ કેવાય ને કે, વગેરે ઉત્સવમાં તેના ફૂલ નો ઉપયોગ થાય છે.
હમ્મ, અને ગુલાબ તો એક બહુ લોકપ્રિય ફૂલ છે.
બિલકુલ, એમાંથી ચમેલી ના પાન આમ સુગંધિત ફૂલ છે.
હ, અને મોગરાની સુગંધ પણ ઘણી સરસ હોય.
અને એમાંથી આપણે ગેંડા નું ફૂલ પણ આમ સાજાવતમાં ઘણું વપરાય છે.
અને ફૂલ કેવું કે, મધમાખીને આમ આકર્ષિત કરે છે.
બિલકુલ મધમાખીમાં છે ને, ફૂલ માંથી આમ મધ ભેગું કરે છે.
હ, અને આ પ્રક્રિયાથી છે ને, પરાગરાજ નું આમ એક સ્થળાતર પણ થાય છે.
બિલકુલ, આથી નવા ફળ અને બીજા બને છે.
હા, અને પતંગિયા પણ ફૂલ પર આવતા જ હોય છે ને.
હા, એ જાને તે બગીચાની સુંદરતા વધારે છે.
ને ઘણા લોકો તો ઘરની બહાર પણ ફૂલ ના છોડ ઉગાડે છે.
એ જેને આચ છે ને, ઘરનો દેખાવ પણ આમ સરસ લાગે છે.
એટલે તો શાળા હોસ્પિટલ અને બગીચામાં પણ ઝાડ અને ફૂલ હોય છે.
એ છે, અને આથી છે ને, આપડે કેવાય. કે લોકોને શાંતિ ને પણ અનુભવ થાય છે.
અને શહેરમાં પ્રદુષણ વધે, ત્યારે જડ ઘણી મદદ કરે છે.
એજ વધુ વૃક્ષ હોય તો, હવા પણ સારી રહે છે.
અને રોડ ની બાજુ માં પણ ઘણા ઝાડ હોય તો, સારું લાગે.
બિલકુલ, અને મુસાફરી ને આમ છાયા પણ મળે છે ને.
હમ, ગામમાં પણ ઝાડ નું મહત્વ ઘણું હોય છે.
હા, એજ ને, ખેતરની આસપાસ જળવાય તો વાતાવરણ સરસ રહે. જેમ.
હા. અને જળ છે ને, કેવું કે વરસાદના પાણીને છે ને, જમીનમાં ઉતરવામાં બહુ મદદ કરે.
બિલકુલ, અને તે ખૂબ જ આ મદદરૂપી છે.
હમ, અને ઘણા જઝડ તો કેવું કે લાકડા પણ આપે છે, આપણને
બિલકુલ આમ કહેવાય ને કે, લાકડાનો ઉપયોગ ઘણી વસ્તુમાં બનાવવામાં થાય છે.
હા, પણ ઝાડ કાપવા પેલા છે ને, નવા ઝાડ ઉગાડવું એટલું જ જરૂરી છે.
હા, એજ ને કે, કુદરતમ સાથે સંતુલન રાખવું ખુબ જ અગત્યનું છે.
અને નાના-નાના બાળકોને, પણ ઝાડ ઉઘાડવાની આદત પાડવી જોઈએ.
બિલકુલ, અને શાળામાં વૃક્ષો રોપવાનો પણ આમ કાર્યક્રમ પણ થયો. આમ થવો જ જોઈએ.
હા, એક જાડ ઘણા વર્ષો સુધી આપણને મદદ કરતું રહે છે.
બિલકુલ, સાચી વાત. એના કેવા છે કે, કે ફૂલ અને ઝાડ બંને પૃથ્વીને સુંદર બનાવે છે.
અને આ બંને કેવું કે, વિના આમ કુદરત આમ, એકદમ અધૂરી લાગે આપણને.
બિલકુલ, બિલકુલ, હ, અને આપડ કહેવાય ને કે. આપડે પાણી નું પણ બચત પણ કરવી જ જોઈએ.
હ, કારણ કે કેવું કે છોડને, પાણી ની બહુ જરૂર પડે ને, અને સમયસર પાણી આપવું બહુ જરૂરી છે એમને.
બિલકુલ, અને આમ છોડને સંભાળ લેવાથી, તે સારી રીતે વિકાસ કરે છે.
હમ, અને સુકાયેલા પાન અને આમ દાળીઓ દૂર કરવી, પણ બહુ જરૂરી આ કેવું. કે છોડ તંદુરસ્ત રહે.
બિલકુલ નામ કવાને ક રસાયણ નો ઓછો ઉપયોગ પણ કરવો જોઈએ.
હ એ તો છે જ ને કુદરતી ખાતર વધુ ઉપયોગી બનાય તો એવું કરીએ. તમ સારું.
બિલકુલ અને તે જ બગીચામાં સાફ રાખવું પણ એ ખુબ જ અગત્યનું છે.
હા સફાઈ થી તો કેવું કે છોડ સારી રીતે ઉઘે. એટલે એમ દરેક ઘર પાસે કેવું કે નાની જગ્યા હોય ને, તો પણ છોડ ઉ ઘાડી શકાય.
બિલકુલ આમ નાની કુંડી માં પણ આમ ઘણા છોડું કાઢી શકાય.
આ રીતે કેવું કે ધીરે ધીરે હરિયાળી વધનીી શકે.
બિલકુલ અને હરિયાળી થી પૃથ્વીનું આમ સુંદરતા પણ વધે છે.
હ અને ફૂલ અને ઝાડ આપણને આમ રોજિંદા જીવન નું એક બહુ મહત્વપૂર્ણ ભાગ પણ છે.
બિલકુલ બિલકુલ અને તે હવા, પાણી, ખોરાક અને સુંદરતા સાથે ઘણી મદદ કરે છે.
હ આપડે કેવું કે બધે, ઝાડ અને ફૂલ નું આમ રક્ષણ કરવું જ જોઈએ.
બિલકુલ અને નવો છોડ ઉગાડો અને તેની સંભાળ લેવું પણ આમ દરેકની જવાબદારી છે.
હમ આ રીતે આવનારી પેઢી ને પણ આમ હરિયાલી વાતાવરણ મળી શકે ને.
બિલકુલ અને કેવાય ને કે આપડે હમ. ઝાડ આસપાસનું વાતાવરણ પણ આમ શાંત બનાવે છે તેના કારણે.
હા એ તો છે જ. અને કેવું કે ફૂલન ઝાડ ના બીજા ઉપયોગો પણ બહુ બધા છે કેમ જોઈએ ને. આમ ઘણો મોટો છે આ વિષય તો અને આમ ઘણી માહિતી પણ મળે કે ઝાડ આસપાસનું વાતાવરણ છે ને શાંત બને તમે કેમ એમ કીધું એમ પછી હરિયાળી જોવાથી કેવું કે મનને પણ શાંતિ મળે એટલે ઘણા લોકોને બગીચામાં ફરવા જવું જ હોય છે.
બિલકુલ અને કેહેવાય ને કે ત્યાં છે ને તાજી હવા પણ મળે છે, એના કારણે.
એ તો છેજને સવારે કેવું બગીચામાં ઘણા લોકા ચાલવા આવે એટલે ખુલ્લી હવામ શરીર માટે સારી ગણાય ને એટલે.
બિલકુલ અને ફૂલ ના રંગ પણ આમ અલગ અલગ હોય છે. જેમ કે લાલ પીળા, સફેદ, ગુલાબી, અને જાંમ્મલી જેવા ઘણા રંગો હોય છે.
હમ. કુદરત દરેક ફૂલ ના અલગ રૂપ આપે ને આપણને એવી રીતે એટલે એનાથી બગી જશે ને એકદમ માં જ આમ સરસ દેખાવા મળે છે.
બિલકુલ અને કેટલાક તો ફૂલ છે ને વર્ષભર આમ ખીલે છે આમ.
હમ એતો છે અને કેટલાક ફૂલ કેવું કે એક જ ઋતુમાં આમ જોવા મળે એવું ઋતુ બદલાય એટલે બગીચાનો દેખાવ પણ બદલાઈ જાય.
બિલકુલ અને આ તો કુદરત ની એક આમ ખાસિયત છે.
હમ ઝાડ મોટા થતા છે ને ઘણો સમય પણ બો લાગ ગે ને એમ વર્ષો વરસ વીતી જાય.
હા પણ એ આમ કેવાય ને કે એક વખત મોટા થાય પછી વર્ષો સુધી મદદ કરે છે.
હા એ તો છે જ, અને કેટલાક ડ તો કે સદીઓ સુધી પણ જીવતા હોય છે જ ને,
હા એટલે તો આ બતાવે છે કે કુદરત કેટલી આમ શક્તિશાળી છે.
એ તો છે ને ઝાડ પવન ની ગતિ પણ ઓછી કરી દે.
અને તેથી તો ધૂળ ઓછી ઉડે છે.
હમ અને ધૂળ ઓછી હોય એટલે હવા સારી રે એટલે આ બધા માટે આમ ફાયદાકારક જ છે, આમ જોવા જઈએ ને તો.
બિલકુલ જેમ કે પક્ષીઓ સવારે મધુર અવાજ કરે છે. ઝાડ પર બેસી હમ.
એ તો છે સૌથી મોટો ફાળો જળ નો આપણા માટે, કે જળ હોય ને. પક્ષીઓ પણ બધું સુરક્ષિત હો બધું સારું હો ને ઝાડની તો આપણે, કેટલી બધી વાતો કરીએ ને એટલી ઓ છી છે એવું છે અને મને તમારે ચર્ચા કરવાનો ખુબ જ આનંદ આયો આપણે ચોક્કસ થી ફરી વાત કરી શું.
હા ચોક્કસ ફરીથી
હા.